હલો.
હા હું આજે પૈસા બચ ચાવવા અને ખર્ચ કરવા ઉપર વાત કરીશ.
હા હા.
પૈસા આપણેે હા, ઘર, કપડા, ખાવા બધામાં પૈસા નો ઉપયોગ થાય. પૈસા જીવન જરૂરિયાત છે.
હા હા.
હોવા જરૂરી છે પણ ખર્ચ ભી. એવી જગ્યાએ કરો અને પણ બચાવીને પણ રાખો એને.
હા, એ તો સાચું છે કે આપડે પૈસા બચાવવા જરૂરી છે અને એવું એવી રીતે ખર્ચ કરવો કે આપડા પૈસા બચી પણ જાય આપડે એને આગળ રાખી પણ શક કીએ. અને અત્યારે જેવી રીતે મોંઘવારી વધતી જાય છે. તે એ રીતે તો આપડે શું કેવાય પૈસા નો બચાવ કરવો. જરૂરી છે કેમ કે આપડે આગળની પીઢી માટે પણ પૈસા બચાવવા જરૂરી છે આપડા છોકરાઓ માટે.
કે અત્યારે જે રીતે મોંઘવારી વધતી જાય છે તે રીતે બધી વસ્તુ અત્યારે તો પૈસા વગર તો પાણી પણ મળતું નથી અત્યારે.
વધુ પૈસા ઉપર જ જાય છે. એટલે એમ કે આપણે બધો ખર્ચ ઘરનો કાઢતા આપણે પૈસા બચાવવા જોઈએ. કેમ કે પૈસા નું આપણે મૂલ્ય ત્યારે સમજાય જયારે આપને કઈ અચાનક થી એવી પરિસ્થિતિ આવી જાય
હા જેમ કે બીમારી કે કઈ પણ કસ્માત થઈ જાય તો ત્યારે પૈસા બચાવે એટલે પૈસા જ કામ આવે
હા તો આપડે કોઈ પાસે માંગવા ના પડે પૈસા આપડે આપડી પાસે હોય બચાવેલા પૈસા તો આપડી તરત એનો ઉપયોગ કરી શકીએ
હા સાચી વાત
એટલે આપડે પૈસા બચાવવા જોઈએ
હા હા એ વસ્તુ સાચી છે હમ એમ પૈસાની બચત કરવી જરૂરી છે અને કઈ રીતે એને વાપરવા કઈ રીતે એ પણ જરૂરી છે કે મહિને આપડે પૈસા કેવી રીતે બચાવા કે આપડે ખોટું બધી વસ્તુ અમુક વસ્તુ આપડે જોઈએ છે કે અમુક વાર ઓફરમાં હોય તો આપડે લઈ લઈએ પણ અમુ એ જોવું પડે કે ભાઈ આપડે એ વસ્તુ કામ આવશે કે નહી આવે
હલો
હલો હા
અવાજ આવે છે
ના હવે આયવો
હલો
હા હા હલો હવે આવે છે અવાજ હા
કેમ કે આપડી ભવિષ્યમાં આપણી ગમે ત્યારે મુશ્કેલીઓ આવે તો આપડે પૈસા આપડી જોડે હોય આપડી પાસે હોય તો આપડે એને વાપરી શકીએ એટલા માટે આપડે બધો ખર્ચ કાઢતા બધું આપડે જોઈએ તો મોંઘવારી ભી એટલી છે અને આપડે પૈસા જોઈએ તો બી આપડે બચાઈ નથી શકતા પણ તો બી આપડે પૈસા બચાવવા જરૂરી છે.
હા સાચી વાત છે.
કેમ કે આપડે પૈસા બચાવીએ તો ગમે ત્યારે કઈ ભી મુશ્કેલી આવે તો આપડે એનો ઉપયોગ કરી શકીએ.
હા. સાચી વાત છે, કે અત્યારે તો પૈસા બચાવા માટે બેંક છે, મ્યુચ્યુઅલ ફંડ છે કે એવું કઈક છે તો આપડે એ પણ કરવું જરૂરી છે, કે એમ આપડે ન બચાવી શકીએ. પણ આ મહિને-મહિને હપ્તાની જેમ આવતું હોય કે આમાં નાખવા જ પડશે. તેવી રીતે આપડે બચાવી શકીએ પૈસાથી.
હા, એ વાત તમારી સાચી છે, એવી રીતે બી આપડે પૈસા બચી શકીએ.
હા, ને અત્યારે લાઈફ ઇન્સ્યોરન્સ છે કે કઈ પણ આપણે અકસ્માત થઈ ગયું. તો વાંધો ન આવે કે આપડા પાસે પૈસા પડ્યા હોય તો આપડે એનો ઉપયોગ કરી શકીએ. કેમ કે આપડે એમ આપડે ભેગા ના કરી શકીએ કે આપડે મહિને-મહિને આ ટલા કાઢી આટલા આપડા પાસે હોય એટલે એ વપરાય જ જાય.
હા, એ ખર્ચ થઈ જાય આપડા થી એ બિન ખર્ચ આપડે થોડા ટાળીને આપડે પૈસા બચાવા જોઈએ.
હા.
પણ સાચું છે કે આપડે અમુક વાર બહાર જાય બજારે ને અમુક ક ઓફર હોય એક સાથે ફ્રી કે ગમે કઈક અ ઓફર એવી હોય કે આપડણે લાલચમાં-લાલચમાં લઈ લે વસ્તુ. અમુક વાર એ પણ આપડણે કંટ્રોલ કરવું જરૂરી છે.
હા, જરૂરી છે એ વાત.
હા, કે આપડણે બિનજરૂરી વસ્તુ પણ અમુક વાર લઈ લેતા હોય છે.
લઈ લેતા હોઈએ છે આપણે ધારો કે આપણે આમ શિક્ષણ છે જે ઘરનો ખર્ચ છે એ બધું જ જોઈએ આપણે તો એમાં ઘણું બધા ખર્ચ થઈ જાય. ઘણો બધો ખર્ચ થાય એમાં
હા. તો ને અત્યારે જે રીતે આપણે શું કેવાય ભાઈ આ ટેકનોલોજી વાળી જિંદગી થઈ ગઈ છે, કે બધી વસ્તુ વસ્તુમાં આપણેે અત્યારે પૈસા જરૂરી જ છે. કે જેમ કે અત્યારે છોકરાઓને સ્કૂલમાં બેસાડવા છોકરાઓ જન્મે ત્યાર થીને જ આપણે ખર્ચો ચાલુ થઈ જાય છે, તો એ માટે આપણેે પેલેથી પ્લાનિંગ કરવું જરૂરી છે. કે પૈસા કઈ રીતે આપણેે બચાવા ને આ આગળ એને કઈ રીતે આપણે ખર્ચ કરી અત્યારે પૈસાનું મહત્વ વધારે છે. કે આપણે પૈસા નહી હોય, તો આપણે અમુક વાર પાણી પણ નથી મળતું. કે સિ ટીમાંની આ બધા, હા. કે લોકોને પાણીથી આવતું પૈસાથી પાણી આવતું હોય છે.
એટલે દરેક જગ્યાએ પૈસા ન ઉપયોગ વધારે છે, એટલે આમ પૈસા આપણે બચાવને રાખવા જોઈએ. બચત તરીકે બી આપણે આપણી પાસે કંઈક હોવું જોઈએ, કે ભાઈ? કઈ પણ થાય આપણે તો આપણી પાસે છે આપણેે કરી લેશું એમ.
હા. કઈ પણ મુસીબત આવે તો આપડે વિચારવું ન પડે કે હા ભાઈ કો. પાસે માંગવા પડશે કે આમાં શું કરશું કેવી રીતેથી આ તકલીફ માંથી બહાર ની કડસુ એમ. પૈસા હોય તો આપડે તરત જ એનો. નિકાલ કરી શકીએ.
હર મહિને આપણે થોડી થોડી આપણે હર મહિને થોડી થોડી બચત કર. કરતા હોઈએ તો આપણે. એટલું આપને આરામ રહી કે. કોઈ આપને કઈ બી તકલીફ આવે ને તો આપણે. ટેન્શન નો આવી જાય એકદમ થી.
હા. ને આપડે બચત નું એક પ્લાનિંગ કરવું પડે. કે આપડણે પૈસા કઈ રીતે બચાવી શકીએ.
અને પૈસા આપડે કઈ રીતે. કમા કમાઈ શકીએ કે કમાશું તો આપડણે બચાવશું.
બચાવશું એક કહેવત છે ને ટીપે ટીપે સરોવર ભરાય એવું. કે આમ થોડા થોડા ભેગા કરશું આપડે તો એ થઈ જશે. વધારે એમ બચત એ રીતે આપણે કરી શકીએ બચત.
હા સાચી વાત છે કે અત્યારે આજે આપડણે દસ રૂપિયા બચાવ્યા તો એ મહિને. દસ દસ આપડે ગણી તો ત્રીસ. અ શું કેહેવાય ત્રીસ રૂપિયા થઈ જાય પણ એ ત્રીસ રૂપિયા એ પછી ધીમે ધીમે જાય એટલે ઈ આપને એમ દસ રૂપિયા જ લાગે. કે એક દિવસના દસ રૂપિયા બચાવીને શું કરી પણ એ પછી અમુક વારી ધીમે ધીમે કેટલી મોટી રકમ થઈ જાય.
થઈ જાય.
હા. અને એ પણ સાચી વાત છે કે ટીપે ટીપે સરોવર ભરાય.
હા, એટલે બચતનું એવું છે કે આપણે જેટલી બચત કરશું એટલો આપને જ બે ફાયદો છે.
હા. કે જેટલા પૈસા બચાવવા એ છે તો આગળ જતા આ પને જ કામ આવશે. હા.
પૈસા નો આપડે એક પ્લાનિંગ બનાવીએ. કે મહિને આપડે રોજ બરોજ ના પૈસા કેટલા જાય છે આપડી આવક કેટલી છે, આપણી જાવક કેટલી છે. ઈ બધું ટોટલ કરીને. દર મહિને થોડુંક બચાવતા રહીએ તો સારું કહેવાય.
હા. એ બધી એ વાત બી તમારી સાચી છે કે આપણે કેટલી આવક છે કેટલી જ આવક છે. એ બી આપણેે જોવું પડે. અને કેટલો ખર્ચ થાય છે હર મહિને, હર મહિને કેટલા બચે છે. કયા મહિને બેચા પૈસા બૈચા કયા મહિને ના એ બી આપણેે જોવું જરૂરી છે, એ વાત બી સાચી. તમારી, કેમ કે અમુક વખતે આપડ એવું થ જાય એક એકાદ મહિને ભી એવું થઈ જાય, કે પંદર દિવસે ભી એવું થઈ જ કે આપણે પૈસા, પૂરા થઈ જાયને અમુક વખતે એવું થાય. કે હા બચી જાય, ઘણી વખત ખર્ચ બી થઈ જાય.
હા, તો એ પ્લાનિંગ કરવું પડે કે કેમ એવું થાય છે કે બિમારી અચનક આવે આવે એ બસ અલગ છે પણ બીજી વસ્તુ આપણે રોજ બરોજની, જે જોઈ છે. અને જે આ
જીવન જરૂરિયાત તો આપણે.
હા.
જીવન જરૂરિયાત જે આપણે જે ઘર છે ખાવા પીવાનું છે લાાઈટ બિલ છે બધામાં એટલું અત્યારે તો પેટ્રોલના ભાવ બી વધારે ગયા છે, બધી જગ્યાએ, પૈસા નથી. બધી જગ્યાએ વધારે હા મોંઘવારી વધી ગઈ છે.
થાય છે તો એમાં પણ આપણે એને સરખી રીતે કેવી રીતે બચાવો એનો પ્લાનિંગ કરીને જ રેવું પડે છે હા
એટલે એ પૈસા તો બચાવા એ જરૂરી છે આ અત્યારના આ જમાનામાં તો પૈસા બચાવવા જ જોઈએ
હા કઈને સારું ચાલું
હા ધન્યવાદ મજા આવી તમારી સાથે વાત કરીને
હા મને પણ મજા આવી તમારી સાથે વાત કરીને સારું ચલો
હા સારું ચાલો
એ